હેલો.
હલો.
હા. અવાજ આવે છે મારો?
હા આવે છે.
હા. કેમ છો?
બસ મજામાં.
હા સારું તો અત્યારે તો વેકેશન હશે ને તમારે.
હા હમણાં તો વેકેશન છે મારે.
હા સ્ટડી કમ્પ્લીટ કે.
હા મારું સ્ટડી કમ્પ્લીટ થઈ ગયું હમણાં.
અચ્છા ઓકે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું ને.
હા.
હમ્મ તો શું પ્લાન છે. શું ક્યાંય ગયા ત વેકેશનમાં કે,
ના એટલે હવે જવાનું છે હમણાં થોડા દિવસમાં.
હા સારું લાગે હેને મુસાફરી કરીને.
હા બોજ.
હા મતલબ એક સ્થળેથી બીજા સ્થળે આપડે જઈને આમ મતલબ કેટલું આપણામાં નોલેજ વધી શકે પછી નવા-નવા સ્થળો જોવા મળે આપણે પછી આપણા દેશની સંસ્કૃતિ જાણવા મળે જ્ઞાનમાં વધારો કરવા મળે સારું છે. મતલબ ફરવું જોઈએ આપણે શું કેવું છે તમારું.
હા એજ અને નવા-નવા સ્થળે જઈને મેમરીઝ પણ વધે અને ત્યાંથી નવા લોકોને મળીએ તો આપડે ત્યાંનું નોલેજ પણ મળે કે ત્યાં કેવી સંસ્કૃતિ છે અને ત્યાં કેવું ચાલે છે બધું કલ્ચર કેવું છે ત્યાં બધું. બધું.
હા એ તો બરાબર છે પછી આપણા એજ્યુકેશનમાં પણ વધારો થાય આપણને સારું બધું જાણવા મળે છે ઇનફેક્ટ આપણું મનોરંજન પણ થઈ શકે સાથે સાથે આપણે સ્ટ્રેસ ફ્રી થઈ શકીએ આપણું માઈન્ડ ફ્રેશ થાય. એટલે સારા એવા ફાયદા થાય છે અ તમે મુસાફરીમાં જવા માટે શું પસંદ કરો છો મતલબ રોડ માર્ગ, રેલ માર્ગ, હવાઈ માર્ગ.
અ રેલ માર્ગ.
હા બરાબર છે બાય ટ્રેન. હા. સારું છે તમને ગમે મુસાફરી કરવી.
હા બઉજ કેમ કે ત્યાં જઈને આપણેે આમ આમ અલગ જ આમ શાંતિ મળે એમ.
હા એ તો છે આપડી સ્ટ્રેસની સ્ટ્રેસ ફ્રી લાઈફ થઈ જાય આપડી. કે જે આપડે રોજિંદા જીવનમાં જે બધું ચાલતું હોય, વર્ક છે કે આમ થોડું શાંતિ વાળું લાગે એવી જગ્યા એ જઈને એમ.
હા એજ.
હા મારે પણ એવું છે નવા સ્થળો જોવા પછી નવા લોકોને આપણે મળી શકીએ, એ લોકોનું કલ્ચર જાણી શકીએ, પછી નવી નવી વસ્તુઓ શીખવા મળે પછી આપણેે, એ બધું હોય એટલે મુસાફરી કરવી ગમી શકે એમ. સારું ઓ કે. મતલબ બસ ટ્રેન કાર બાઈક વિમાન આપડે કોઈ પણ નો ઉપયોગ કરી શકીએ છે પછી તમે ત્યાં જાઓ તો પેલા કઈ કઈ તૈયારી કર. તા હું છું.
એટલે ટિકિટ બુક પેલા ઇમ્પોર્ટન્ટ તો ટિકિટ બુકિંગ જ છે કે પેલા ટિકિટ બુક કરવી પછી આપણને જે ઇમ્પોર્ટન્ટ કપડાં હોય દવા હોય પછી આપડા આઈડી પ્રૂફ હોય જેમ કે આધાર કાર્ડ ને બધા જે ઓળખપત્ર હોય આપણા એને આપણે જે મુસાફરી કરવાના હોય ત્યાંનું બધું નોલેજ ને બધું આપણે પ્લાનિંગ કરીને પછી ત્યાં આપણેે જવાનું.
હા એ બરાબર છે એ બધી તૈયારી છે આપણે પેલેથી કરેલી હોય તો આપણને પ્રોબ્લેમ ના આવે મુસાફરી દરમિયાન એટલે એ સારું કે પેલે થી આપડે તૈયારી કરી લીધી હોય તો વાંધો ના આવે કોઈ પણ પ્રકાર ન
હા ને લાંબી મુસાફરી હોય આ આપડે તો પછી આપડે પીવાનું પાણી પછી આપડે સાથે જે ખાવાનું લેવાનું હોય એ અને બીજા જે આપણને જરૂરિયાતની વસ્તુઓ હોય જે બધા સામાન ને એ બધું કેરી કરી દેવાનું એમ
હા એ તો છે કે લાંબી મુસાફરીમાં જાતા હોય તો આપણે સાથે વસ્તુ લઈ જવી જરૂરી છે કે જ્યાં આપણને કોઈ પણ પ્રકારની કોઈ વસ્તુ માટે તકલીફ ના પડે મતલબ બધી જગ્યા છે ત્યાં બધું અવેલેબલ હોય એવું જરૂરી પણ નથી. કોઈ કઈ વસ્તુ છે કે આપણને ત્યાં ના મળે તો આપણે જો ઘરેથી લઈ ગયા હોય પેલેથી કાળજી રાખીને તો પછી આપણને મુસાફરી દરમિયાન કોઈ તકલીફ આવતી નથી. હા, બાકી તો મુસા ફરી દરમિયાન આપડે છે સ્વચ્છતા રાખીએ, તો. પણ આપડે અ કેટલા લોકો એવું કરતા હોય છે કે ત્યાં જઈને ખોટી ગંદકી ફેલાવે, કે કંઈ બી કચરો છે આમ તેમ ફેંકી દે. દાખલા તરીકે, ખાઈને જઈ કંઈ રેપર હોય, પ્લાસ્ટિક ના પાણીની બોટલ છે. તો એ બધું શું કરે? કે ગંદકી ફેલાવે. કે એનાથી આપણે બીમારી થાય. તો આપણે બીમારીથી બચવું હોય, તો મુસાફરી દરમિયાન પણ આપણે સ્વચ્છતા રાખવી જરૂરી છે.
હા, એ કેમ કે આપણે જ આપણે કોઈ બી વસ્તુ ખાઈને, કે કંઈ બી પાણીની બોટલ છે, કે વેફરના કાગળ છે કે આપણે ગમે ત્યાં ફેંકી દઈએ, તો એ બીમારી આપણને જ આવવાની અને આપડે જેટલું સ્વચ્છ રાખશું એનાથી આપણા સ્વાસ્થ્ય માટે જ સારું છે એમ
હા એજ ને અને બીજાને પણ એના થી થોડો ફાયદો થાય છે એમ. અને ગંદકી થી સ્વચ્છ ભારત અભિયાન એ પણ આપણે ચલાવીશ શકીકીએ છે એનાથી કે કોઈ બી પ્લેસ હોય તો આપ આપણે ત્યાં સાફ સફાઈ રાખી શકીએ એમ. બાકી તો હ.
અને મુસાફરી કરીએ તો આપણામાં અમુક આપણને અમુક ફાયદા ભી થાય છે કે આપડા નોલેજ માં વધારો થાય કે આપડો સ્ટ્રેસ ઓછો થાય કે આપણામાં કોન્ફિડન્સ પણ વધે છે અને ત્યાં આપણે હવે કોઈ બીજા સ્ટેટમાં કે ત્યાં જાય તો ત્યાંની નવી લેંગ્વેજ હોય કે નવી સંસ્કૃતિ હોય એ બધું આપણને જાણવા મળે ત્યાંનું કલ્ચર ને બધું
હા એ તો છે તમે જેમ ફાયદા કીધા એવી રીતે એ પણ બરાબર છે હવે કોઈ બી વસ્તુ હોય તો એના ફાયદા પણ હોય અને સામે ગેરફાયદા પણ હોય કોઈ બી હોય તો એવું નહી કે મતલબ એનો ફાયદો જ થશે કે એનો ગેરફાયદો જ થશે જેટલા ફાયદા છે સામે એટલા અમુક વસ્તુના ગેરફાયદા પણ હોય છે હવે દાખલા તરીકે હું કહું કે મુસાફરી દરમિયાન જો આપડું કોઈ આયોજન ન હોય બરાબર હવે આપડણે જે જગ્યા જવું છે ફરવા ત્યાં આપડે પેલાથી ડિસાઇડ ન કરેલું હોય તો આપણો સમય પણ બગડે છે અને સાથે સાથે પૈસાનો પણ બગાડ થાય છે અને આપણે પહેલે થી મેપ કેવું કઈ બનાવેલું ન હોય તો પછી આપણે થાક પણ લાગે છે અને અમુક પ્રકારની મુશ્કેલીઓ પણ પડી શકે છે ફાયદાની સામે એટલા ગેરફાયદા પણ થઈ શકે છે.
હા એ તો છે જ જે કોઈ પણ વસ્તુ તું ના ફાયદા હોય તો એના ગેરફાયદા પણ હોય જ છે.
હા એમાં હવે આપણા ભારતમાં તો ઘણા બધા એવા સ્થળ છે પ્રવાસના કે જ્યાં આપણે જઈ શકીએ દાખલા તરીકે છે તાજમહેલ ગિરનાર જુનાગઢ રાષ્ટ્રીય ઉદ્યાન સોમનાથ દ્વારકા ગોવા મનાલી કાશ્મીર ઘણા બધા એવા છે એવી જ રીતે ગુજરાત માં પણ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમનાથ દ્વારકા ગીર કચ્છનું રણ અને સાપુતારા કચ્છ છે ત્યાં કચ્છમાં આપણી સંસ્કૃતિ નો વારસો છે ત્યાં આપણને ઘણું બધું જાણવા મળે છે જો આપણેે એ આપણે સંસ્કૃતિને લગતું નોલેજ વધારવું હોય તો મોસ્ટલી લોકો કચ્છની વિઝિટ કરે છે ત્યાં એવા ઘણા બધા સ્થળો છે કે આપણી સંસ્કૃતિ છે ત્યાંથી આપણને વધારે ત્યાં જાણવા મળે છે પછી મુસાફરી આપણે કરીએ ને તો એમાં આપણે સીસથ વધે છે પછી સમય ન મહત્વ કે સમયને આપણે કેવી રીતે સાચવવો જોઈએ સમય ન શું મહત્વ છે નવી નવી સંસ્કૃતિ છે સહનશીલતા છે પછી આત્મનિર્ભરતા આવું બધું આપણને શીખવા મળે છે બરાબર છે ને
હા બરાબર છે અને એમાં. અમુક સ્થળો પણ છે જેમ કે દ્વારકા છે અ સોમનાથ મંદિર છે એ બધા જે મંદિર છે ત્યાંથી આપણને એક આમ અલગ જ ત્યાં જાયને તો આપણને મન આપણા મનને એક અલગ શાંતિ મળે આપણે એમ ભગવાનને એકદમ ક્લોઝ હોય ને એવું આપણને અહેસાસ થાય
હા એ તો છે અમુક પ્લેસ જ એવા હોય કે જ્યાં જઈને તમે એની સાથે આમ કનેક્ટ થઈ જાવ એટલે હું પણ તમારી જેમ એવા પ્લેસને વિઝિટ કરવાનું વધારે રાખું છું મતલબ કે જ્યાં ભગવાનને લગતા હોય દ્વારિકા છે સોમનાથ છે એવું બધું અને અમુક વખતે એવું થાય કે જો આપે મુસાફરી કરતા હોય ને તો આપણે ઘણા બધા નિયમોનું પાલન કરવું પડે નહીતર છે આપણને જે પછી તકલીફ પડે હવે એમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવું પછી બાય કાર જાતા હોય તો આપણે સી સીટ બેલ્ટ પહેરવો પછી બાય બાઈક જાતા હોય તો હેલ્મેટ પહેરવું પછી કોઈ પણ હવે ત્યાં જાય એટલે આપણે બધા લોકો આપડા જાણીતા હોય એ જરૂરી નથી અમુક સ્ટ્રેન્જર લોકો હોય છે તો એના પર આપણે જલ્દી વિશ્વાસ ન કરી લેવો જોઈએ અને ખાસ તો આપણે એવી જગ્યા જાય ને એટલે આપડી કિંમતી વસ્તુઓની બહુ કાળજી રાખવી પડે કેમકે ત્યારે ત્યાં બધા તો સરખા નથી હોતા ત્યારે શું થઈ જાય કઈ આઈડિયા ન હોય આપણે એટલે આપે કોઈ ઉપર બહુ ત્યારે ટ્રસ્ટ ન કરી અને આપણેે વસ્તુઓ છે એની આપણેે કાળજી રાખીએ તો વધારે સારું.
હા એટલે આપડે સેફ્ટી નું પણ ધ્યાન રાખ પડે. કોઈ પણ આપણે ટ્રાવેલ કરતા, તા હોય તો અને મુસાફરી દરમિયાન આપણે પર્યાવરણનું પણ રક્ષણ થાય એવું જોવું જોઈએ કે જેમ કે આપડે પેલા વાત કરી એમ હ જેમ કે આપણે પેલા વાત કરીએ એમ કે આપણે કોઈ પણ વસ્તુ આપણે ખાઈ કે પાણી પી કે તો એનો કચરો ગમે ત્યાં ન ફેંકવો જોઈએ અને પ્લાસ્ટિક નો જેમ બને ને તેમ ઓછો ઉપયોગ કરવો જોઈએ અને જાહેર સ્થળ હોય જેમ કે કોઈ મંદિર હોય કે કોઈ પ્રવાસની સ્થળ હોય તો ત્યાં આપણેે સ્વચ્છતા જાળવવી જોઈએ.
હા એ તો બરાબર છે, હવે અમુક લોકો જાઈ તો ત્યાં પ્લાસ્ટિકની બોટલ છે, રેપર છે, એ કંઈ પણ ફેંકી દે અને જાહેર અને થૂકવાની પણ એવી આદત હોય છે લોકોને પાન માવા ખાઈને ગમે ત્યાં પિચકારી મારી દેને આપણા જ સ્થળો આપણા જ ફરવા માટે બનાવેલા છે આપણા નોલેજ માટે તો પછી આપણેે એને એવી રીતે ગંદકી કરીને કઈ બી કચરો છે એ ગમે ત્યાં ફેંકવો ના જોઈએ થૂકીને કઈની દિવાલ કે એવું ખરાબ ના કરવું જોઈએ, આપડા જાહેર સ્થળોને સ્વચ્છ રાખીએ તો એ આપણા માટે સારું છે.
હા એજ ને,
હ એટલે મુસાફરી આપડે કરવી હોય તો ઈન શોર્ટ આપણે આવી બધી વાતનોનું ધ્યાન રાખવું પડે બાકી તો મુસાફરી છે એ બેસ્ટ છે આપડા માનસિક આપણને શાંતિ મળે છે, પછી આપણે નોલેજ વધે છે ને એવું બધું સારું થાય છે. આપણામાં એટલે હા સારું ચલો હા થેન્ક યુ, હા થેન્ક યુ